હલો અવાજ આવી રહી છે મારી.
જાવેશ છે, સુ કરી રહ્યા છો ભાઈ?
રેલો ભાઈ ટમે કેમ છો? મજામાં ટો છો ને આજકાલ?
એકદમ મજામાં છે, પરંટુ હાલમાં અમે જે કોલેજ ખતમ થઈ છે મારી, ને કોલેજનું જીવન અમને હજુ પણ યાદ આવે છે, ટમને શું છે? ટમને આપણે જે સ્કૂલમાં મજા કરલી તે યાદ આવે છે તમને?
હા, મને પણ ખુબ જ યાડ આવે છે કારણ કે અમણાં જેવી મજા કઈ મળે જ ની, ત્યારે જે મજા આવતી હતી ને અ ટેવી મજા હમણાં ન નથી આવટી કારણ કે જે સાળાઓમાં આપણે મજા કરેલી, ટયારે આપણને બધી વાતની સમજ ન હટી અને ત્યારે જે મજા આવટી હટી ને એ મજા હવે ક્યારે આવવાની નથી એવું મને લાગે છે. કારણ કે ત્યારે ખુબ જ આપણે મજા કરેલી, અને નાની નાની વસ્તુમાં આપણને ખુબ જ મજા આવટી હટી. આપણે કેટલીક વાર ક્રિકેટો રમટા વ ટા, સ્કૂલમાંથી જ અને સ્કૂલ માંથી આપણે ફરવા જટા હટા તે બધી કેટલીક મજાઓ માણટા હટા પરંતુ હવે બધા અલગ થઈ ગયા હસે અને બધા દૂર દૂર થઈ ગયા હસે બધા મિત્રો હવે મળતા પણ નથી, તેથી કરીને હવે ખુબ જ ઓછી મજા આવે છે અને હવે ભણતર પ્રત્ય આપડું બહુ સિરિયસ થઈ ગયા હસે અને ત્યારે જયારે આપડણે નાના હટા ટો ત્યારે ભણટર પ્રત્ય આપણે સિરિયસ હતા પરંતુ સાથે સાથે આપણે મજા પણ કરતા તમારે શું કેવું છે?
હા મને પણ યાદ આવે છે જૂના દિવસો. હાલના દિવસો તો જે અમે જોબ કરું છું અ પણ જોબમાં પણ એટલી બધી મજા નથી આવટી, પગાર તો સારો એવો મળી રહે છે પરંતુ જે અમારે સ્કૂલ ના દિવસો છે તે મને યાદ આવે છે આમ, તમને યાદ છે આપડે જયારે રાજસ્થાન ગયા હતા? ફરવા માટે. અને ત્યારે આપણે કેટલી મજા કરી હતી! આપણે સાથે સીટ પર પણ બેસ્યા હતા, સાથે જ ગયા હતા. જે પારનો પ્રવાસ હતો એમાં આપણે ખૂબ જ મજા કરી હતી. પહેલા દિવસે આપણે જોયું જલમહેલ જોયયો હટો, ટે જોઈને આપણે ખૂબ જ આનંદ ઠયો હટો. અને ત્યાં આપણે ખૂબ જ મસ્તી પણ કરટા હટા. અને આપણને સિકસકો દ્વારા વઢવામાં પણ આવેલ, સજા પણ થયલી આપણે થોડી ધૂલ, ભૂલ કરી એની. ત્યાંથી નીકળીને આપણે બીજા દિવસે આપણે જયપુર જે કે, જો કે ગુલાબી સિટી તરીકે ઓળખાય છે, ત્યાં આપણે ફરવા ગયા હતા. અને ત્યાં આપણે ચારે બાજુ એકલું ગુલાબી ગુલાબી જ જોવા મળ્યું હતું. ત્યાં પણ આપણે ખુસ થઈ ગયા હટા. પછી આપણે ત્રીજા કે મને યાદ નથી પરફેક્ટ, પણ ત્રીજા કે છટા દિવસે, આપણે, હવા મહેલ અને જલ મહેલ બંનેઉ જોયો હતો. ત્યાં પણ ખુબ જ મજા કરીએ. અને આપણે જ્યાં જે મંદિર આવેલું છે સૂર્યમંદિર, ત્યાં ત્યાં પણ ગયા ને ત્યાં પણ ખુબ જ મજા કરી હતી. નાઈટમાં આપણે જે હોટલમાં રોકાયા હતા ત્યાંનું ખાવાનું જો એટલું બધું સારું નહી હટુ, પણ આપણે તમને ખબર હસે ત્યાંથી આપણે ચોરી છૂપે બહાર ગયા હતા ખાવા માટે, અને બહાર વાડાપાવને પાણીપુરી ખાઢી હતી ત્યાં પછી આવીને મોડા આવીને ત્યાં સોયા સા. સુ તમને યાદ છે જે આપણે પ્રવાસી ગયા કે બીજો કોઈ પ્રવાસ યાદ છે આપડે સાથે કરેલા ને ખુબ જ મજા કરેલી તે?
કેમક ભૂલી સકાય કારણ કે આ બધી વાત તો આ જિંદગીભર હવે યાદ જ રહી ગઈ સે, કારણ કે જે શાળાઓમાં મજા આવટી હટી ને એ મજા હવે ક્યારે પણ નથી આવટી. હું હમણાં કોલેજ માટે પણ ફરવા ગયો હતો પરંતુ ત્યારે એટલી મજા જ ન આવી, જ્યારે આપણે ગયેલા હતા ને ત્યારે જે મજા આવેલી હતી ને એ કઈ ફિલિંગ જ અલગ હતી અને ત્યારે જો મજા આવેલી બધા મિત્રો સંઘ સાથે અને આપણે સાથે સીટ પર બેસેલા અને આપણને જ્યારે સજા ઠેલી ત્યારે બધા આખો સ્કૂલ હસતા હતા ત્યારે પણ અલગ જ મજા આવતી હતી ત્યારે પણ એવું ન લાગતું હતું કે ભાઈ આપણને સજા થઇ પરંતુ ખૂબ જ મજા આવટી હટી. પણ હવે ટો ટેવા ડીવસ નથી આવવાના અને બધા મિત્રો અલગ થઈ ગયા સે, અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા સે. કારણ કે હવે બધા મિત્રો મોટા થઈ ગયા સ અને પોટપોટાની જિંદગીમાં કઈ કઈ કરીને પહેલા તો સુ હટુ કે બાઈ કઈ કરવાનું અ પેલું ન હતું, ટાર્ગેટ ન હતું અને બધા આપણે ખાલી જિંદગી જીવવામાં મોજ હતા. અને હવે સુ થઈ ગયું છે કે, ભાઈ, આટલો ટાર્ગેટ પૂરો કરવો શે અને પોતાની જિંદગી જીવતા બધા ભૂલી જાયશે. પરંતુ આપડે એ પણ ન ભૂલવું જોઈએ કે જિંદગી એક જ વાર મલી છે તો આપણે આરામથી જીવવી જોઈએ અને પહેલા જે આપણે બાળપણમાં સ્કૂલોમાં જી મજા કરતા હટા ટેવી જ મજા હમડે પણ કરવી જોઈએ એવું તમને સુ લાગે સે?
હા, તમારી વાત એકદમ બરાબર છે. ને મેં તમને એ વાત, મને એ વાત યાદ આવી કે જયારે આપણે નવમાં હતા કદાચ નવમામાં જ હતા, ત્યારે કોરોના નામનો વાયરસ આવ્યો હતો. ત્યારે પહેલા પહેલા આપણને ખુબ જ મજા આવી હટી કે એટલે ડરી તો ગયા હટા કોરોનાથી, પણ આપણે નાના હટા આપને કઈ સમજ નહિ હતી એટલે આપણ તો ખુબ જ મજા આવી કે હવે સ્કૂલમાં રજા છે. એટલે ખુબ જ મજા કરીશું, અને એક બે મહિનાનો ખુબ જ મજા કરી. પછી જયારે કોરોના ન પ્રમાણ વધતું ગયું, અને ઘર થી પણ નીકળવાનું, બહાર નહી નીકળવા, ત્યારે અમને જેલ જેવી લાગી ત્યારે જે સુ આપને પલે સ્કૂલ ના દિવસો યાદ આવ્યા અને આપણે જે સુ મળીને રમેલા, એકબીજા ને ખીજવતા, મારતા લડાતા, ઝઘડતા, બધું કરતા તે યાદ આવવા લાગ્યું. અને ખુબ જ મજા આવી, અમને પણ ત્યારે અને પછી જયારે એક બે મહિના વીત્યા ઘરે, અને ઘરમાં પુરાય રહ્યા, બહાર પણ નીકળવા દેવામાં આવ્યો નહી, ત્યારે અમને ખબર પડી કે, અમે જે સ્કૂલનું જીવન, જે અમે એવું માની રહ્યા હટા કે સૌથી ડુખનું જીવન છે, ડુખી જીવન છે, પરંટુ અમને પછી સમજ પડી કે એ ડુખનું નહીં, એ સુખનું જીવન હટુ. એના જેવું કોઈ જીવન હટુ જ ની. ત્યારે અમને ઘર એવું થયું, અને નવમુ એમ પાસ થઈ ગયા અને દસમામાં આવ્યા ત્યારે પણ કોરોના વાયરસ જ હટો એ ત્યારે સરકારશ્રી તરફથી એવી માંગણી હતી કે ઓનલાઈન એક્ઝામ લેવાસે ટો અમે ટો ખૂબ જ ડરી ગયા હતા કારણ કે અમારા બાજુ તો નેટવર્કનોને ઘણો બધો પોબ્લમ રહે છે એટલે અમે એક્ઝામ કેવાક આપીસુ અને અમને ટેન્શન નોટુ, એ સ્કૂલના અમે જવાની ખૂબ જ ઈચ્છા ધરાવતા હટા અને અમારે એક્ઝામ વખતે ડરી પણ ગયેલા અને પણ જયારે અમને માસ પ્રમોશન મળ્યું ત્યારે અમે એટલા ખુસ થઈ ગયા હતા કે પરીક્ષા વગર અમારા જ એવો એક બેચ હતો કે તેમને પરીક્ષા વગર પાસ થઈ ગયા હટા અને સરકારશ્રી એટલે કે જે અમારૂ ગુજરાત નું બોર્ડ છે, મને સારા એવા માર્ક પણ આપ્યા હતા, સુ તમે માસ પ્રમોશન જયારે મલેલુ ત્યારે તમને કેવી ફીલિંગ થઈ હતી? કેવી મજા આવી હતી? ઘરે રહીને, ઘરે શું શું કરેલું ત અમે ઘરે
હ અમને પણ ત્યારે ખુબ જ મજા આવી હતી અને ત્યારે સ્કૂલ બંધ થઈ ગયો હટો પહેલા ટો અમને ખુબ જ સારું લાગ્યું કે ભઈ, સ્કૂલ બંધ થઈ ગઈ, સ્કૂલ ની જાવા મલસે કારણ કે ત્યારે અમને એવું ખબર ન હટી. પરંતુ પછી જયારે ઘરે જેલ લાગવા લાગ્યું ત્યારે અમને પણ એવી ભાન થયું કે ભાઈ ના સ્કુ સ્કૂલ જવાની જે મજા છે એ મજા ઘરે રહેવાની પણ નથી, પરંટુ ઘરે પણ અમે ખૂબ જ વધારે મજા કરેલી અને આ કોરોના વાયરસથી જયારે અમને માસ પ્રમોશન મળેલું ત્યારે અમને ખુબ જ ત્યારે એવો આનંદ ઠેલો અને બધા મિત્રો અમે બ આગળના ક્લાસમાં જયા કરેલા હતા અને ખુબ જ વધારે મા કરેલી હતી અને જયારે અમે આગળના ક્લાસમાં ગયેલા, ત્યારે પહેલા તો અમને અલગ અલગ બોલાવટાટા. કારણ કે કોરોના વાયરસ ત્યારે ચાલુ જ હટો, પરંટુ ત્યારે બધા મિત્રો સાથે ન આવી સ કટા હટા પરંટુ ખુબ જ મજા આવટી હટી કેમ કે બઢા મિત્રો હતા. પણ હવે જય્યારે કોલેજમાં જય્યારે આવ્યા છે કોલેજ પણ હવે પટવાની આવી છે ત્યારે છે ને હવે કંટાળો આવે છે બધા મિત્રો સંઘ પણ સાથે નથી બધા જે જૂના મિત્રો હતા તેમની સાથે જે મજા આવતી હતી ને તેવી મજા હમણાં મિત્રો સાથે આવતી નથી અને ત્યારે જે મજા કરેલી તેવી મજા હમણાં નથી આવતી. જયારે સ્કૂલના દિવસમાં જે મજા કરેલી ને એ દિવસો તો કઈ અલગ જ હતા.
હા, તમારી વાટ એકડમ સાચી છે, અને મારી સાથે પણ એક એવો બનાવ બનેલો બારમામાં કે સુ ઠયેલું કે મેં પેલા પેલા સાયન્સ લઇ લેધું એટલે કે સામાન્ય વિજ્ઞાન લઈ લેઇ લીઢેલુ હતું ને ખબર નઈ હતી ને મેં ઘરના ના પણ પાડલી હતી પણ મને ફોર્સ કરીન લેવડવામાં આવ્યું હટુ પછી મેં મારું મન બદલાયું અને એક બે અઠવાડિયા ગયો પછી મેં એમાંથી કોમર્સ લઈ લીધું હટુ અને કોમર્સમાં લેતા જ મને સર એવું કીઢૂં હટુ કે તમને બ સબ્જેક્ટ તો આવડી તો જસે પરંતુ અને જે સ્ટેટ નો સબ્જેક્ટ ખુબ જ હાર્ડ પડશે તો મેં ત્યારે ડરી ગયો હતો અને એ મને ખુબ જ ડર લાગ્યો હતો એટલે મને સર એવું કીધું અને મેં તો ટેન્શનમાં મુકાઈ ગયો હતો પછી જેમ જેમ આગળ ગયો અને જે પહેલી પરીક્ષા આવી અગિયાર ની તેમાં મે પરીક્ષામાં પચાસ આઉટ ઓફ અડતાલીસ માં ક્યર હતો ત્યારે મને સર આગળ બોલાવીને મારી ખુબ જ તારીફ કરી હતી શું તમારી સાથે એવો કોઈ પ્રસંગ બન્યો છે કે તમારે પણ સ્કૂલમાં આનંદ અનુભવ્યો હોય.
હા અમારે પણ એવું કેટલીક વાર થયું છે મને પણ પહેલા પહેલા જયારે મેં કોમર્સ લીધલું હતું તો ત્યારે મને પણ એવું ખૂબ જ ડર લાગતો હતો અકાઉન્ટ નામના વિષય થી કારણ કે અકાઉન્ટમાં કંઈ દાખલાનો જવાબ આવતો નથી અને તેને એન્ટ્રી જ માણવાની હોય છે અને કોમર્સમાં અકાઉન્ટ વિષય એટલે કે મેઈન વિષય ગણા હોય છે પરંતુ આગળ જતાં જતાં હું ટુશન લીધું અને મારા ટૂશનના સર પણ ખૂબ જ સારા હતા અને મારા મિત્રો પણ બધા તે જ જગ્યાએ ટુશન પણ આવતા હતા તો અમે બધા મિત્રો સઘ સાથે મળીને દાખલા કરતા હતા અને જ્યારે પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે મારા પણ એવા સારા ગુણ આવ્યા અને અકાઉન્ટ જેથી મને ખુબ જ ડર લાગતો હતો પરંતુ તે અકાઉન્ટમાં બધા ટકા વધારે માર્ક આવ્યા હતા મારા મારા વિષયમાં અને જેથી કરીને મને ખૂબ જ એવો આનંદ થયો હતો અને જે સબ્જેક્ટ થી આપણે ખૂબ જ ડરીએ છીએ તો તે સબ્જેક્ટને આપણે સામનો કરવો જોઈએ મને તો એવું લાગે છે કારણ કે બધા સબ્જેક્ટ ભારી પરંતુ આપણે યોગ્ય મહેનત આપીશું ને તો ખુબ જ સારું થઈ જશે એવું મને લાગે છે અને જયારે મિત્રો પણ બધા સાથે મળીને વાંચતા હોય અને મિત્રો પણ જો બધા દાખલાણતા હોય મળીને તો આપણને પણ દાખલા ગણવાનો અને વાંચવાનું મન થાય છે જેથી કરીને જો મિત્રો આપણે સારા બનાવ તો આપણને ખૂબ જ એવો અ સારું રહેશે એવું મને લાગે છે અને મારા સ્કૂલમાં પણ મારા મિત્રો બધા સારા હતા બધા જ વાંચતા લગતા હતા અને તેથી કરીને મેં પણ ખૂબ જ વધારે વાચતો લખતો થયો અને મારા પણ બારમામાં એવા સારા એવા ગુણ આવ્યા અને હું સારી રીતના પાસ થઈ ગયો હતો
હા તમારી વાત બરાબર છે અને જયારે અમે બારમું પાસ ત્યારે જે અરા મિત્રો હતા તે પણ બારમું પાસ કરીને સારા વા ટકા લ્યા હતા તે મને ફોર્સ કરતા હતા કે તમે પણ કોમ્પ્યુટર કરવા આવો અને એ લોકો લોકેશન પર જોઈ્યા કોમ્પ્યુટર કરવા માટેની અને એમજ ત્યાં જાયા પણ હતા પરંતુ અમારો જે ટાઈમ હતો તે અલગ જ રાખવામાં આવ્યો અને એ ટાઈમ અમને ગમ્યો નહી તેથી મેં તો કોમ્પ્યુટર ન કર્યું હતું પરંતુ મારા મિત્રો એ કર્યું હતું અને જયારે હાલમાં મારી કોલેજ જયારે પૂરી થઈ ગઈ હતી ત્યારે અમે કોમ્પ્યુટર કરવાનું વિચારી રહ્યા હતા અને કોમ્પ્યુટર એ જીવનનું ખૂબ જ જરૂરી છે જેથી અમે કોમ્પ્યુટર કરવાનું વિચારી રહ્યા હતા અને કોમ્પ્યુટર કરવા જઈએ એવ વિચારીીએ હવે થોડાક સમયમાં અમે કોમ્પ્યુટર કરવાના છે શું તમે પણ કોમ્પ્યુટર કરવા ઈચ્છો છો કે કોમ્પ્યુટર કરી નાખ્યું છે
હા મેં પણ એવું જ ઈચ્છુ છું પરંતુ જો કોલેજ સાથે સાથે આપણે કોમ્પ્યુટર કરી નાખી ને તો ખુબ જ સારું રેતે એવું મને તો લાગે છે પણ હવે જયારે ત્રણ મહિનાનું વેકેશન છે તો તેમાં કોમ્પ્યુટર કરી નાખવું જોઈએ એવું મને લાગે છે કારણ કે હવે આ જીવનમાં આધુનિક યુગ છે હ ને તો આપણને કોમ્પ્યુટર ખુબ જરૂરી છે અને આપણે હવે આગળ જતા જતા બધું શીખવું જોઈએ કારણ કે પુરાની યાદોમાં આપણે જે સ્કૂલમાં જે મજા કરતા હતા ને તો તેવી મજા હવે નથી આવવાની અને આપણે હવે થોડા મોટા થઈ ગયા છે જેથી કરીને આપણે આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ તમારે શું કેવું છે કારણ કે પહેલા જે આપણને મજા આવતી હતી ને સ્કૂલોમાં એવી મજા હવે પાછી નથી આવવાની તમારે શું કેવું છે આ બાબત પર
તમે જે વાત કરી તે પણ એકદમ સાચી છે જે સ્કૂલ ની વાત હતી એ જો બેસ્ટ જીવન હતું તેમાં જ જે મજા કરી લે તે કોઈ દિવસ પા નથી અને અમુક વાત તો અ ભૂલી ગયો હતો પરંતુ જયારે તમારી સાથે વાત કરી અને આપ સાથે મળીને જે સ્કૂલ ભણેલા સ્કૂલના પ્રવાસ જુ જે જે જગ્યા ફરવા ગેલા સાથે કોમ્પ્યુટર કરવાના છે એ બધી વાતો કરી ત્યારે મને આપણું બાળપણ યાદ આવી ગયું અને હું ખુબ જ ખુશ થયો છું અને મને ખુબ જ આનંદ થાય છે તમારી વાત કરીને અને મને એવું લાગે છે કે આપડે હવે સાથે મળવું જોઈએ સાથે બેસવું જોઈએ પણ તો પ્રોગ્રામ બનવો જોઈએ શું તમારે શું મારી સાથે વાત કરી તમાને કેવી જ મજા આપી
મને ખુબ જ વધારે આનંદ થયો કારણ કે આપડે બહુ જ પુરાના મિત્રો છીએ અને શાળા ની જે વાતો આપડે કરી હમણાં તે વાતો કરીને ખુબ અલગ જ આનંદ થાય છે તો ચાલો આપણે મળીએ પાછા એક વાર પાછા મળીને વાત કરીશું હવે
હા ચાલો મળીએે